અમા.
હા મજામાં તમે કેમ છો.
બસ બસ મજામાં કેવું ચાલે છે શું.
હા કેવ ચા હલો.
હેલો હા આવાજ આવે છે મારો.
હા આવે છે ને આવાજ હા હા.
હા હા શું કરો છો તમે હા હા જમી લીધું શું કરો છો તમે?
બસ અમે અત્યારે જમને બે રાંધી.
બરાબર અને ભણવાનું ભણવાનું કેવું ચાલે.
એ બી સરસ ચાલે છે હમણાકલી ગયા છે વેકેશન તો આઈ ગયા છે
હમમ બરાબર હમ બરાબર કયો વિષય છે તમારો
ઝુલોજી
ઓહ હો પ્રાણી શાસ્ત્ર ને
પ્રાણીશાસ્ત્ર
બરાબર તો તમે એમાં શું શું ભણો છો પ્રાણી શાસ્ત્રમાં
આપણેમાં એન એનિમલ્સની જોડે બર્ડ્સ બી આ આવી જાય ને નાના ના પતંગિયા ભી આ આવી જાયના ચીવડા ગરોળી
પાણીમાં રહેતા પ્રાણીઓ માછલીઓ બધું જઈ જાય
બરાબર તો મતલબ એમના અ એ તો સમજાઈ ગયું કે પ્રાણી શાસ્ત્ર કે બધું આવી જાય પણ કેવાય ને કે જે બહાર નું છે ઉદાહરણ તરીકે હું બહાર ની છું મને નથી સમજણ પડતી
હમ
તોય પણ શું શું આવે એમ
હમ ટૂકમાં કહુ તો પ્રાણીઓ પ્રાણીઓ કઈ રીતે બિહેવ કરે છે એમનું વર્તન કઈ રીતે છે એમને કેવી રીતે ડેવલોપ થાય છે આ આટલી બધી પીસીસ કેમની આ શરૂઆત ક્યાંથી થઈ શમાંથી શું બન્યું
ઓહ તમને કે સ્ટોરી ખબર છે
હમ ઇવોલ્યુશન નો આવે ને જે સબ્જેક્ટ રાખો એમાં એકદમ ડીપમાં આવે બધું
બરાબર તો કેવી રીતે ઉત્પત્તિ થઈ આપડે
પૃથ્વીની ઉત્પત્તિ તો એની તો એ ટાઈમે તો કોઈ હતું નહીિ એટલે બધા હાઈપોથીસસ આપે પોતપતાની રીતે તે બધા સાયન્ટિસ્ટો તેમાંથી જે સૌથી વધારે લાગુ પડતી હોય એને એને બધમ બધા માની લઈ જેમ કે બિગ બેંગ થિયરી છે વન સ્ટાર થિયરી છે એ બે ત્રણ બીજી બધી થિયરી છે જેમાં એમ ક છે કે પૃથ્વી અલગ અલગ રીતે કઈ રીતે બની હોય
બરાબર તો એકાદી થિયરી તમે સમજાવશો મને
હા એમાં અમ બિગ બેંગ થિયરીમાં એવું કહે છે કે સૂર્ય એક તારો પૃથ્વી છે ને અને કોક બીજા કોઈ ઉલ એની જોડે ફટકાઈ હશે તો એના લીધે આઈ સુરતનોો એક ટુકડો છૂટો પડી ગયો અને ધીમે ધીમે ઠર્યો ને એટલે પછી એ પૃથ્વી બની ગઈ એવી સુરત ની આજુબાજુ આઠથી આઠ ગ્રહો બની ગયા
બરાબર
લાગે બધું થતા ઠંડુ પડે એ ધીમે ધીમે એના પર વાત વાતાવરણ આવે પાણી આવે
બરાબર
સાજી ની ઉત્પત્તિ થઈ પાણીમાંથી
બરાબર
અને પેલા જીવન પાણી જતું પચીસ મિનિ થઈ જમીન પરયા
ઓ બરાબર કેટલું રસ સ્પદ છે નહી બધું
બહુ જ મજા આવી જાયશું
બરાબર તો આ બધામાંથી તમારો ફેવરેટ વિષય કયો છે
અત્યાર સુધી તો ફેવરેટમાં મારે ખાલી પંખીઓ જ હતા પણ જેમ જેમ ધીમે ધીમે અમે અંદર ડીપમાં ભણીએ છે એવી રીતે જેટલું જેના વિશે જાણવા મળે ને એના વિશે વધારે વિચાર આવે કે આના વિશે બી આગળ જાણવું જોઈએ એ જાણવું જેમ કે એનિમલ નું બિહેવિયર છે આપડે તો માણસ તો બધા બોલીને આપડી ફિલિંગ્સ શેર કરી શકીએ છીએ પણ પ્રાણીઓ બોલી નહી શકતા તો એમને સમજવું ઇન્ટરેસ્ટિંગ છે કક ક્યારે કઈ રીતે શું કરશે એટલે એનિમલ બિહેવિયર એક તો હા
મને છે ને કૂતરાનુંું થોડું ખબર પડે છે કે જો આમ વળેલી હોય ને એમના અંદરની તરફ એમના તો એ થોડા ડરી ગયેલા છે અને થોડા અલર્ટ છે પછી પૂછડીી જો આમ પટપટ આવે ને એકદમ આમ જોરથી તો મતલબ કે થોડા પ્લેફુલ મડમાં છે પછી કાન ઊંચાઈ તો એ મતલબ આમ કોઈ ડેન્જર સેન્સ કરે છે પછી જો થ એ પેટ કરવા જઈને થોડા લીન થાય ને તો એ એમને નથી ગમતું કે આપણેે એ ટચ કરીએ
હા
ના તો એ બધું છે ને મને કૂતરા વધારે ગમે છે ને તો એના રિલેટેડ બધું મને ખબર છેમ
કમ્પ્લીટ કીધું તમે તો બધું
હા તો એવી રીતના બિલાડી એ બધાનું પણ આવતું હશે ને તમને કોઈ પ્રાણી નું સમજાઈ શકશો
ખિસકોલીમાં એવું હોય એ લોકો જયારે અલર્ટ થાય ત્યારે પોતાની પૂછડી ઊચી કરી લેય જેમ જેમ કે આપણેે એમને ખાવાનું ધરીય તો ખાવાનું લેવા આવશે ખરા પણ અલર્ટ હશે જ તે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે એટલે ખાવાનું લેવા આવશે પણ અલર્ટ થઈને પાછા જતા બી રહેશે
બરાબર હા મેં ઘણી વાર એમને અ નાખતી હોઉં છો ને ખિસકોલીને તો મેં જોતી હોઉં છું કે બહું આમ ચંચળ હોય એમ
હા
કે તરત આ આવીને જતી રહે એમ
હમણાં તો અમારી લેબમાં હા
બોલો બોલો તમે બોલો
એમ કહું છું કે અમારી લેબમાં તો બિલાડી એ બચ્ચા મૂક્યા છે તો બિલાડી ક્યારેક ક્યારેક આવતી નહી અને બચ્ચા હજુ નાના જ છે અમે બી ધીરે ધીરે શીખીએ છીએ કે એને કેમનું રખાય
ઓ હા બરાબર તો તમારે તો એવા ઘણા પ્રોગ્રામ પણ થતા હશે ને સેમિનાર
હા હમણાં ગયા રવિવારે કાઉન્ટ કરીને આયા આનંદ અને ખેડા જિલ્લાના
થોડું આમ એવું લાગે કે અ તમે કાઉન્ટ કેમ ના કરો ઉદાહરણ તરીકે સારસ તો કેટલા બધા હોય તમને કેમની ખબર પડે કે આ ભાગના ગણાઈ ગયા પછી ઉડીને અમુક એ ભાગમાં પાછા આવી જાય
એ એટલે એનું નામ કોઈ પણ હોય ને એનિમલ કાઉન્ટ કે બર્ડ કાઉન્ટ તો એનું નામ એસ્ટિમેશન જ આપવાનું આવે કે આપણે ખાલી એસ્ટિમેટ જ કરવાનું કેમ કે એકદમ એક્ઝેક ગણતરી તો આપણને ખબર ના જ હોય તમે કીધું એમ આ ભાગમાંથી ઉડીને આ ભાગમાં આવી જાય એટલે દર વખત જે આંકડો આવે ને એ ઓલમોસ્ટ લગભગ એવું યુઝ કરીને જ આંકડું મૂકવામાં આવે તમે કીધો અહીંયાથી આમ ઉડી જાય બીજે જતારે મા મારા એરિયાના મેં ગણી લીધા પછી ઉડીને બીજે જાય ને તો એ બીજા એરિયા વાળાબી કાઉન્ટ કરી લે એટલે એટલું આગળ પાછળ તો રહી બાકી એક્ઝેટ ગણતરી જોતી હોય તો અમ બહુ બધા કેમેરા સેટ કરેલા હોય અમુક એરિયામાં તો જેથી એમને ખબર પડે કે કેવી હલચલ ક્યાં થાય છે. એટલે એ રીતનું હોય અલગ અલગ
હા અને અમુક વાઘમાં વાઘ અને સિંહ પણ એવું હોય છે કે એમના પંજાના નિશાન જે હોય છે મતલબ એ કઈ દિશામાં જાય છે એ પ્રમાણે આપણે જોઈ શકતા હોઈએ છીએ એ કે આ દિશામાં ગયા છે ને પછી પાછા એ દિશા માંથી નથી આવતા તો એ મતલબ એ એજ સાઈડ છે એ ગણાઈ ગયું એમ
હા એટલે આપડે અંદાજો લગાવી શકીએ કઈ જગ્યાએ ગયા હશે એમના પંજાના નિશાન પર થી એ બી ખબર પડી જાય કે આ મેલ હશે કે ફિમેલ હશે કે કોઈ બચ્ચું હશે એમાં એવું હોય કે મેલ ફિમેલ નો પગ છે ને એકદમ ગોળ હોય અને અને એટલે એને પંજા છે ને ગોળ હોય અને જેને ત્રણ દોટ હોય ને આંગળીના એ એકદમ ગોળ હોય અને મેલ હોય ને એમાં આગળ વચ્ચેની આંગળી માં થોડુંક નાનું એવડું અણી તોું ના કેહેવાય પણ એટલો ભાગ સાઇઝ થોડો આગળ બહાર નીકળે એકદમ રાઉન્ડ શેપમાં ના હોય અને ફિમેલ ચાલે ને તો એ બહ ફાસ્ટ પગના મૂકે એટલે એની છાપ આછી હોય મેલ હોય એની થોડી ઘાટ છાપાય
ઓ આ મતલબ જાણીને આમ થોડું આશ્ચર્ય લાગે કારણ કે આ બધું હું પહેલી વાર સાંભળું છું અ હું આ ફિલ્ડમાંથી નથી તો પણ આમ કેવું પડે એમ કે તમે મેલ છે કે ફિમેલ છે પંજાબ પરથી બતાવી દો તો મતલબ ઘણું કેવાય
હા અમે તો હજુ તો ભી સ્ટુડન્ટ કેવાય શિક્ષકો હોય ને બીજા બધા સાયન્ટિસ્ટ હોય એ બધાને તો બહુ જ બધું જ્ઞાન હોય આ વિષયમાં તો એ લોકો એરિયા પરથી આજુબાજુના રિસોર્સ પરથી કહી શકે કે અહીિયાં કયું પ્રાણી રહેતું હશે કે કયા પક્ષીઓ રહેતા હશે
ઓહ હો
એમ એમના કોલિંગ પર થી અંદાજો લગાવી શકે કે્યા અલર્ટનું કોલ છે કે ફૂડ માટેનું કોલિંગ છે કે ભેગા થવા માટેનું કોલ છે
ઓ અચ્છા હા તો એવી રીતના જે પક્ષીઓ હોય છે એકબીજા સાથે કોમ્યુનિકેટ કર
હા
હમ
એકબીજાને કોલ આપે કે પ્રિડેટર આવ્યું છે કે ફૂડ મળ્યું છે
બરાબર
ગમે તે
બરાબર ઘણું અ મતલબ કે અ એવું કેહેવાય ને કે આ તો કોઈ બહારનું બીજા ફિલ્ડનું વ્યક્તિ પણ હોય એને પણ આપણે સમજાઈ દઈએ તો એને પણ બહ સરળ તાથી આવડી જાય
હમ
અને એને એમ બોરિંગ પણ ના લાગે એમ
હમ વાતો તો બધી એવી મસ્ત મસ્ત ફેક્ટ છે ને કે આમ મજા આઈ જાય સાંભળવાની જેમકે માઈગ્રેશન નો ટોપિક લઈએ તો કોઈ વિચારી શકતું હશે કોઈ એ એક પ્રણી એક પક્ષી એટલું કેટલું દૂર ઉડીને ઇન્ડિયા આ
હા હા હા એના પર તો ખુ મવી છે ને ડિઝનીમાં
હા આર્કટિક ટન ને એવા ફેલકન ને એવા બીજા બે ત્રણ છે પક્ષીઓ જે બરફવાળા એરિયામાં હિમાલય ક્રોસ કરીને અહિયાં આવે છે શિયાળામાં માઇગ્રેશન કરીને અને એવી બ્રેક લીધા વગર ઉડે એટલે કે આપડે વિચારી બી કેમનું શક્ય આવું હત
ઓહ સારું કેવાય
હમ આવી રીતે આવી રીતે બધા કાચબા લાયન ટાઈગર એ બધા પર જી પી એસ ટ્રેકર લગીને બી જોઈ શકે કે કેટલું ટ્રાવેલ કર્યું એ બી બો લાબુ ટ્રાવેલ કરે
આ હા સારું કેવાય
હા
સારું સારું આભાર તમારો આટલું તમે જ્ઞાન ની વાતો કહી એના માટે
અ આવ તો ચાલ ચાલ રેવાનું એ પ ક્યારે પતે ને એવી વાત છે આ બધી તો
હા હા
હા સારું ચાલો પછી ક્યારેક મલીએ આવજો તમે બી
હા હા પાકું પાકું
હા બાય
બાય